હા.
હાાઈ કેમ છું મજામાં
હા મજામાં
ઘણા દિવસોથી તારી સાથે વાત નહી થઈ ત મેમે કીધું લાઈ વાત કરીએ
હા તું કેમ છુ
બસ મજામાં હા મજામાં
હા તારી જોડે બી ઘણા દિવસથી વાત નહીં થઈ
હા. છેલ્લા થોડા દિવસથી તો પ્રોજેક્ટ અસાઈનમેન્ટ એમાં જેટલી વ્યસ્ થઉં છું ને તે કોઈને કોઈ જોડે કશી વાતચીત કરવાનો ટાઈમ જ નહી મળતો
સાચી વાત છે છેલ્લું વર્ષ શરૂ થયા પછી બધાની જ દોડધામ વધી જાય હવે બધાને પોતાના ભવિષ્યની ચિંતા હોય ને
હા સાચી વાત હોય જ ને કેમ નહી જયારે આપણે પેલા દિવસે કોલેજમાં આવ્યા હતા કેટલા ગભરાયેલા હતા આપડે તો
હા એકદમ યાદ છે મને ક્લાસમાં કોઈ ઓળખતું નતું મને તો લાગતું હતું કે મિત્રો બનાવવામાં ઘણો સમય લાગશે
હા પણ પછી ધીમે ધીમે બધાની સાથે ઓળખાણ થઈ ગઈ ને એમ તો હવે આજે તો આજે તો એવું જ લાગે કે આખો ક્લાસ એક જ પરિવાર જેવો જ લાગે છે બધા સાથે બને
હા ખાસ કરીને તો કેન્ટીનમાં બેસીને કરેલી વાતો પ્રેક્ટિકલ દરમિયાન કેટલી મસ્તી અને પરીક્ષા પહેલાની છેલ્લી ઘડીએ કરેલો અભ્યાસ આ બધું તો જીવનભર યાદ રહેશે
હા સાચી વાત મને તો આપણો પહેલો જે પેલો ઇન્ડસ્ટ્રીયલ વિઝટ વિઝિટ હતી નેમ એમાં જે બસ માં કેટલી મજા કરી હતી આપણે તે ડાન્સ કર્યો હતો અને બહુ મજા આ આવી તી એમાં તો
હ અને પાછા એમણે તો આવતા આપણે ગીતો ગાતા એધ વસ્તુ ખરેખર યાદગાર હતો
હા સાચી વાત કોલેજ આપણને માત્ર પુસ્તકોનું જ્ઞાન નથી આપ્યું પણ છે ને ઘણી બધું શીખવ્યું છે લોકો સાથે વાત કરવી સમય નું કેવી રીતે મેનેજમેન્ટ કરવું જવાબદારી કેવી રીતે લે બધું જ શીખવા મળે આપણને
એક વાત કહું પહેલા તો હું ખુબ શરમાતી હતી કે કોઈની સામે એટલી જલ્દીથી બોલી ના શકું પ્રેઝન્ટેશન આપતા બી ડર લાગે મને
હા મારી સાથે ભી આવટ થયું છે પેલા સ્ટેજ પર જઈન કઈક બોલવાનું હોયને એટલે અંદર થી આમ ધક્કાર જ બહુ આમ વધી જાય મારા તો અંદર થી બીકત લાગે કે હું જઈશને મારીથી કમ્પ્લીટ બોલાશે. એક વખત બોલિંગ કમ્પ્લીટઉન ત્યારે મનેમ થોડી શાંતિ થાય કે હાઈસ કમ્પ્લેટ બોલાવયું છે હવે.
હા પણ હજી બી યાદ છે કોલેજના સ્ટાર્ટિંગના દિવસોમાં મેડમ બી ઘણી હેલ્પ કરી હતી કે તમે તમારું પરિચય આપોલ સ્ટેજ પર આવીને તો તમારો થોડો ડ ડર થોડો ઓછો થઈ જાય સ્ટેજ ફિયર ઓછું થઈ જાય તમારું
હા.
તારું ઇન્ટર્નશીપ ચાલુ હતી ને કેવો રહ્યો અનુભવ
હા બહુ મસ્ત અનુભવ રહ્યો એમાં ઓફિસમાં છે ને સમયસર પહોંચવાનું ગ્રાહકો સાથે વાતચીત કરવાની ડોક્યુમેન્ટ નું કામ કરવાનું અને બધા સર જોડે. બીચે બીજા બધા હોય બધા જોડે ટીમસ સાથે વાત કરવા કમ્પ્લીટ કામ કરવાનું બધું જ તય શીખવા મળડે
ગ્રાહકો જોડે વાત કરવામાં શરૂઆતમાં મુશ્કેલી નહીં પડતી.
હા પડે છે ને શરૂઆતમાંમ પેલું કેવું ગભરામણ થાય. પણ પછી જે બીજા આગળ થી બધા ગયા હોય ને આપણા સિનિયર લોકોની એ લોકો ની વાત કરવાની રીત જોઈ કે કેવી રીતે એ લોકો વાત કરે છે એવી રીતે પછી ધીમે ધીમે આમ સેટ થતી ગઈ કે હા ભાઈ ચાલ આવી રીતે વાત કરવાની છે તો શીખતી ગઈ
એજ તો પ્રેક્ટિકલ અનુભવ છે. પુસ્તકમાં વાંચવાથી અને વાસ્તવિક જીવનમાં કામ કરવા કરવાથી ઘણો ફરક પડે
ખરેખર સાચી વાત આવ તો મને એવું લાગે છે કે. બધા જ જે વિદ્યાર છે ને ઓછામાં ઓછી એક ઇન્ટર્નશીપ તો કરવી જ જોઈએ.
હા એકદમ સાચી વાત છે તો તમને ઘણો એવો અનુભવ બી મળી જાય ઇન્ટર્નશીપમાં
હા એને.
આગળ જોબ કરીશું તો કેવું થશે કેવા
હમ.
લોકો મળશે. તો હવે આગળ શું પ્લાન છે સીધી નોકરી કે આગળ ભણવાનું છે હજી.
પેલા નોકરી કરીને અનુભવ અનુભવ મેળવો છે પછી એમ બી અથવા કોઈ પ્રોફેશનલ કોર્સ કરવાનું વિચારું છું.
હા સાચી વાત છે હું પણ એમ બી એ વિશે જ વિચારી વિચારું છું. આજકાલ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઘણું એવી તકો મળે છે આપણને
હા સાચી વાત એજ વિચાર્યું મેં પરંતુ છે ને એમ કેવું છે કે. ખાલી ડિગ્રી થી કઈ કશું ચાલતું નહી બધું. આપડામાં સ્કીલ હોવી જોઈએ અત્યારે તો. આપણને ઇંગ્લિશ આવડવું જોઈએ આપડી કોમ્યુનિકેશન સ્કીલ સારી હોય છે. કોમ્પ્યુટર આવડવું જોઈએ એક્સેલ એઆઈ એવી ઘણી બધી આવડત આપણામ હોવી જોઈએ ને. તો કઈક આપડે ચાએ બાકી તો આપડે છે ને કઈ કસા કામના નહી.
હા અત્યારે એ આઈ તો બહુ હોય છે એ તો આવડવું જ જોઈએ.
હા.
આજકાલ કંપનીઓ એવા જ ઉમેદવારોને પસંદ કરે કે જે ઝડપથી નવું વસ્તુઓને શીખ ખીલે કે નવી સ્કીલ એમ એમને આવડતી હોય
હા તન યાદ છે પેલા વરસમાં આપડે કેટલા બધા બેદરકાર હતા.
હા. ક્યારેય તો ક્લાસમાં બંધ કરીને સીધા કેન્ટીનમાં જ પહોંચી જતા તા.
સાચી વાત છે. અને પછી પરીક્ષા ના પેલી આગલા દિવસે તો આખી રાત જાગું પડે ને વા ચુ પડે કે ભાઈ ક્લાસ માં લે લે ચર બંક ના કર્યા આવત ને ભણ્યું હોત તો હારું પડે.
હા, કોઈ વાર તો લેક્ચર જોઈને બી અંદર ક્લાસમાં નહતા જતા ક આ સર મેડમનું લેક ચર છે તો નહી જવું.
સાચી વાત પણ તોય આપડે પાસ તો ગમે તે રીતે થઈ જ જતા હતા.
હા, આખી રાત વાંચીને.
તો. હવે સમજાય છે કે જો શરૂઆત થી જ નિયમિત અભ્યાસ કર્યો હોત ને આપડે તો વધુ સારું પરિણામ આપડું આયું હોય.
સાચી વાત અનુભવથી જ માણસ શીખે અનુભવ હોવો બહુ જરૂરી છે.
સાચી વાત. ઘરે બધા શું કરે?
બસ એ જ ભવિષ્યનું એ તો એવું જ કે છે તમને જે કામમાં આનંદ આવે એ કરો માત્ર પગાર માટે નોકરી ના કરવી એમ.
સાચી વાત મારા પપ્પા પણ એજ કેજ.
હા, તમને કામ કરવું બી ગમવું જોઈએ પછી ના ગમે તમે ખાલી પગાર માટે કરો કામ તો એ કસ્સા કામનું નથી.
સાચી વાત મને ભી મા પપ્પા એજ કે કે એવું કે કે તમે છે ને મહેનત થી ને ઈમાનદારીથી જે સફળતા મળે ને એ વધારે સારું પડશે ખાલી પગાર માટે શું કરવાની.
હા. ભવિષ્યમાં પાંચ વર્ષ પછી તું તું પોતાને ક્યાં જોઈશ તને ખબર છે?
હું એક સારી કંપનીમાં જવાબદારી વાળી પોસ્ટ પર કામ કરું કરતી હોઈશ પોતાના પરિવાર ને ખુશ રાખતી હોઈશ. અને આ આર્થિક રીતે મજબૂત હોઈશ એવું મારું સપનું છે.
સારું મારું પણ એવું જ સપનું છે. સાથે સાથે સમાજ માટે પણ કંઈક સારું કામ કરવું છે.
હા, સાચી વાત પૈસા તો મહત્વના છે પણ માન સન્માન અને સારા સંબંધો પણ એટલા જ મહત્વના છે.
સાચું કયું સફળતા માત્ર મો મોટી કામ કરવું કે મોટું ઘર એવું ઘર લેવું એવું નથી પરિવાર ખુશ હોવો જોઈએ શાંત મન શાંત હોવું જોઈએ કામમાં સંતોષ મળે એ જે એક જાતની સ ફરતા જ છે.
સાચી વાત. એક પ્રશ્ન પૂછું?
હા, પૂછ.
જો તને વિદેશમાં નોકરી મળે તો તું જઈશ?
હા, થોડા વર્ષ માટે જરૂર જઈશ નવો અનુભવ મળશે નવી સંસ કૃતિ શીખવા મળશે. સારી બચત પણ મળશે પરંતુ આખું જીવન ત્યાં રહેવાનું મને નહીં ગમે.
મને પણ એવું જ લાગે છે. કે છેલ્લે પોતાનો દેશ અને પોત પોતાના તો છે જ પરિવાર આપડો પોતાનો.
હા, એક વાત પાકી કરીએ?
શું?
ભલે ભવિષ્યમાં આપણે અલગ શહેરમાં હઈયએ પણ મિત્રતા ક્યારે ના તૂટવી જોઈએ
પાક્કું પાક્કું દર વર્ષે એક વાર તો છે ને આપડે મળીશું જ અને કોલેજ ના દિવસો ફરી યાદ કરીશું. કે હા ભાઈ આપડે આવું આવું કરતા તા કેન્ટીન ના જતા તા બંક કરીન બેહી રેતા તા ફરવા જતા હતા.
હવે લાઇબ્રેરી જઈએ. પરીક્ષા પણ નજીક આવે છે અને ઘણું એવું રિવિઝન કરવાનું બાકી છે મારે તો.
હા સાચી વાત હા ચાલ જઈએમ આજથી જ મહેનત કરવાનું આવતીકાલનું સફળ ભવિષ્ય બનાવશે આજે જે મહેનત કરીશું તો આપડુ ભવિષ્યમાં કંઈક પરિણામ સારું આવશે તો આપડે કઈક આગળ સારા બની શું કઈક સારી એવી પોસ્ટ પર જોબ કરીશું
બિલકુલ ચાલ તો એક નવી શરૂઆત કરીએ હવે આજે થી જ
હા મહેનત કરવાની ચાલુ કરી દઈ આજથી જ
હા હા તું બી મહેનત કરવાનું ચાલુ કરદે
હા
હા ચાલ
ચાલ